ના રાહુલભાઈ
ક એની મજામાં બોલો તરી વાત કેમ છે
બસ શાંત તમે હું જોબ મા આવી ગયા
હાો જોબ માંથી ચાલજ ક્યાર ન કેવું હલે પછી
બ બાકી બધું શાંતિ ત વરસાદ ન મોસમ હ એટલે બાર બેઠ ઘરમાં બેઠા
એવું છે તમે જુનાગઢ
હા તે્યા જુનાગઢ
હા ન્યુઝ આવી હતી જુનાગઢ માં વરસાદ બઉુ લાગ્યા
હા બેદી છે બહુ વરસાદે
હમ અમારે અમદાવાદમાં જોયો એવો વરસાદ થયો નથી છાટા છાટા જેવો આવે બાકી વરસાદ જોયો એવો કયો નથી આ્યો
ના ના અહીંયા અમાર તો બહુ વરસાદ આવે
એવું છે
હા
બાકી બોલો કેમ હાલે નર્સિંગમાં તમારે
બ નરસિં માં શાંતિ જ છે કઈ જોબ મા છે જવાનું અને જોબ થલુંમે
એવું છે
હા
બ મારે પણ બ જોબની જ ઓલી છે નોકરી લાગી જસ કંપનીમાં હ કમતી રોટ વધ વધારે છે આપડે કામમાં એટલું બો આપે ને આપડે તો મગજ ફરી જાય એવું કામ આપે
હ એવું બધું તમારો પ્રોજેક્ટ હોય છેને પણ
હા યાર અમારે પ્રોજેક્ટ જ તૈયાર કરવાના હોય દિવસેને દિવસે નવા નવા પ્રોજેક્ટ આવે તૈયાર કરીને કંપની વાળા દેવાના હોય
હ એટ કેવા પ્રોજેક્ટ કેવાો કોઈ આમ બિલ્ડંગ ના હોય કે
નઈ નઈ આપણે એઆઈ ટ્રેડિંગ નાને જે હોય ને હાલગોી ઇન્સ્ટાગ્રામ નાને
હા હા
એવું બધું કરવાનું હોય અમારે કોપી રાઈટિંગને એવું બધું કરવાનું હોય
એમાં પગાર કેટલો કાપતા હ તમને અંદાજ
મારો અત્યારે પગાર છે પચી હજાર જેવો પછી જેવું આપડું એક્સપિરિયન્સ હોય એવો આપડે પગાર આપે એવું બધું હોય એમાં
વધારે પ્રમાણમાં એક્સપિરિયન્સ થાય એટલે પગાર વધારે આપે ને
હા આપણું એક્સપિરિયન્સ સારો હોય આપડે જરાક આવડતું હોય તો આપડ પ્રગા ત્રીિ પાંચે સુી પણ કરી દે
કે પછી મોટી બધી કંપની હોય તો વધારે પગાર હોય એવું હોય છે
ના ના એ હા એમ પણ હોય આપડે જાણે કે મોટી કંપની હોય કક નવી નવી કંપની હોય મોટી બરાબર એમાં આપણું જેવું કામ હોય એવું આપણે વધારે પગાર આવે અત્યારે જો એઆઈ ટ્રેનિંગ નો પગાર છે ને અત્યારે જેને જેને ફાસ્ટ આવડતું હોય ને કામ ને એનું સ્ટાર્ટિંગ પગાર એ છેથી સ્ટાર્ટ થાય
એવું હોય તો તમારે અત્યારે પીસી આપવું હોય ને તમને કંપની વાળા
હા મારે કે બી નાવે ભાઈમાંગળી ને એવું કામ કરવાનું હોય અરે
હા તો તો અત્યારે તમારી ગેમિંગને બધું દસે કે ગેમિંગ એ કરો
નહી ગેમિંગને પાર્ટ ટાઈમ કરી લ્યું મેં કેમ કે સવારે હું કંપનીમાં જામ રાતે મને થોડોક ટાઈમ મળી રહી રાતના લાગ ને એવું બધું કરી નાખ્યું કેમ કે ઈ સ્પોર્ટ નું હમણાાલે છે એલે એમાં મેં કોમ્પિટશનમાં ભાગ ઈ લીધો છે એટલે એ હા કરે પણ એમાં પણ ગ્રોથ થાય છે
હા તે હમણાં ઈશ્ફોટ છે તો એ ઈશ્ફોર નું નામ હતું
ઓલું હમણાં બેમનું થયયો, પે
હા, હા, હા જોનાથનની ટીમ જીતી, હતી પણ જોનાથન નતો ન ગોડ લ
હા, હા બોટ લક આફ્ટર પાંચ વર્ષ પછી, એ એમાં કક ચાર કરોડ જેટલું પ્રાઇસ ૂલ હતું
હા, ગોટલે જીતી જય ને આજે વખતે
હા, આ વખતે ગોડ લાઈક જીતી, ગયા હવે મુમેન્ટ મસ્ત હતો તો જોનાથને પણથજ ઉપરોકી લેવા
હા એમાય ઓલે છેલ્લે, છેલ્લે સ્કોવડ ઓલી ઓલજી હતી, ને ઈ જોરદાર રબતી
હા, કેમ કે આ વખતે, તો એવું નક્કી કરવામાં આવ્યું હતું, ને કે ઈડબલ્યુસી આપડે પેરિસ માં થવાનું છે. બરોબર, સ્પોર્ વર્લ્ડ કપ
હા
પણ, આ આ વખતે ભારતને બે સ્ટોટ મળવાના હતા, તેમાંથી જે પેલા નંબરે ગોડ લક જીતી એને એક સ્ટોટ્યો
હા
એ બીજી, ઓરાંગ ઉરાાંગ કરીને ટીમે એને એક્પ્લોર મળો કે સોલ વાળા, ને મેળો નહી, કેમ કે એ તો હેેશેગ દવાસ આવવાનું તું જે હેસટેગ દસ આવત, ને એને મળે હતીશ દોઢ બરાબર બે માંથી
હા, તો એક ઓલી બીજી ટીમને જોઈને ને ગોડલાઈક ને જોઈરો
હા, સોલ વાળા ને મળ્યું નહી, કેમ કે સોલ વાળા ના પોઈન્ટ ઓછા હતા
હા તો જૂના થણે, તો અત્યારે નવી ટીમ કરીશ ને ટેક કરીને
તમે નવી ટીમ ટીમ એફેસ, ગેમિંગ કરીને એક નવી વર્ક ચાલુ કરે નવી ઓગ ચાલુ, કરવું એટલે એમાં ઘણો ખર્ચો થયો કમસે કમ ત્રણ ચાર કરોડ જેટલો ખર્ચો થઈ, જાય
એ ટીમમાં હૈદરાબાદને બહુ, રમ એવું ખતરનાક પ્લેયર છે.
હા, એ હાઈડ્રો છે, જેલી છે પછી હષ છે જોનાથન છે ને કિયોમાલો છે.
હા એ છ જણા, કે પાંચ જણા, કેમ રાખે એમાં તો સ્કોડ જ હોય, ને એક
એમાં એવું હોય, કે આપણે ચાર જણા હોય બરાબર એમાંથી કોઈક ટ હોય, જેને કોઈકને કામ આવી ગય હોય તો એ પ્લેટ ન રમી શકતો હોય, તો એની જગ્યાએ આને રમી શકે એમ
હા, અથવા એટલે એકસ્ટ્રા એક પ્લેયર આખ્યો એમને
જ પડે કેમ કે લેનમાં, જેનું પરફોમન્સ સારું હોય, એને જ રમાડે બરોબર
હા
તો ગમે એક એક પ્લેયર નું પરફોર્મન્સ ખરાબ હોય, તો એને થોડાક સમય માટે બેન્ચ દઈને બીજાને, લઈ લ એવું હોય.
હમત્યા, તો ઓલા
આ વખતે તો ટીમ ગેમ વાળા હ, જોરદાર કરી નાખ્યું, કેમ કે હમણાં બે ત્રણ દિવસ પહેલા જ લો એક અનાઉન્સમેન્ટ આવી લો ગેમિંગ છેને. ઓ ઇન્ડિયન સ્ટીમ આપડ ગુજરાત ભુજ નો જ છે.
હા, કઈ મી રહીત લાઈવ સ્ટ્રીમ કઈ
હા, હા ડેલી લાઈફ સ્ટ્રીમ કરે ને આ વખતે એપેસગેમિંગમાં આવી ગયું એને જોઈન, કરી લીધી
હા
પછી આપડણે શ્રીમાન લેજન્ડ કરીને છે, આપડણે શ્રીમાન ભાવ એ પણ તમે
હ, એ ટેગમાં યોગ્ય છેને.
હા, હમણાં નવી, નવી ઘણી અનાઉન્સમેન્ટ આવવાની છે, મને લાગે કદાચ મને લાગે ને ત સુધી કદાચ એવું લાગે, કે લોકચાસ ગેમર કા તો હા, ગમે એક નવો કોન્ટેન્ટ ક્રિએટર આવે શકે કેમ કે જો, આવશે ને તો ટીમ એપકસ ગેમિંગ જોરદાર ગ્રોથ, કરી આ વખતે
લોકેશ ગીમાં તો પણ ફ્રી ફાયર વધારે કે એનું હ મનતો
ના એવું કઈ ન હોય આ તો કોન્ટેન્ટ ક્રિએટર લેવાનું હોય ને સીસી તરીકે.
હા.
કેમ કે આ. આ સમયમાં જો જે નવા નવા નવા નવા તો નહ પણ જે જૂના ક્રિએટરો હોય એનું વધારે બહુ હાલત હોય બરાબર.
હા એ પણ છે એને બધી ખબર હો
હા એને જાણ વધારે હોય તો એ પણ શું કેહેવાય ટીમ હારે જોઈન થાય તો એનું થોડું બોન્ડ ને. ખરું ર એમ
હા એવું છે.
થોડું વધારે જોવા મળે નવું નવું જોવા મળે એ ને શીખવા મળે એવું બધું.
હા એ પણ છે એમાં જૂના પ્લેયર હોય તો વધારે ખબર એ એને
એમજ ને હમણાંલો ડાયનામો ગેમિંગ કરીને તમને યાદ હોય તો.
હા.
હા એ ડાયનામો ગેમીગ આ વખતેે એ ગોડલાઈક માં ગયો કેમ કે ગોડલાઇક હરાવીને ઓગ ચાલુ કરાતી નવી.
હા.
એક ડાઈના મોઘી મેંગી હૈ મંગાઈ હોત કેમ કે એને આના કમસે કમ બે વર્ષ પહેલા એક હાઈડ્રો કરીને એને ટીમ બનાવી હતી હાઈડ્રોડાયનામો એ વર્ગમાં માટે બેસ્ટ અંડરસ્ટેન્ડીંગ હોય કે પ્લેયર નું કઈક હતું એના લીધે વર્ક બન કરવામાં આવી કેમ એ સ્લોડ જ મળ્યો હતો.
હા, ડાયનામાંને તો બધાએ એક ગણેશ કે ને ડાયનેમાં તો એક કર વા અરે એટલે.
અરે એની ઉપર ઘણા એલિગેશન લાગ્યા છે એ પેલાના સમયમાં કેમ કે ત્યારે એ રમતા એવું ત્યારે એટલી બધી ગેમિંગની જાણ ન હોય ને લોકો કેમ કે બે બહઝાર અઢાર માં પજ આવી હતી બરાબર.
હા.
ત્યારે એટલી બધી લોકોને જાણ નથીતી ત્યારે જો કોઈક સ્મોક સ્મોકમાં મારી દે કાતો અલગ અલગ પ્ચીસ કલાક તો એ માણા ને થોડું કોલું લાગે એમ.
એટલે બધા રિપોર્ટ કરતા હશે.
હા એ તો આપડે જોનાથન ગેમિંગ ઉપર ઘણા બધા હેકિંગ ના કેશ લાગ્યા હતા કેમ કે એ સ્મોકમાં ચારે ચાર ને એરે મારી નાખતો
હા એ તો પછી જે પ્લેયર ને જે અનુકૂળ લાગે.
હા એ તો એમ જ હોય ને.
હા તો હવે આ બાજુ આવવાનો પ્લાન કરશો કે નહી કરો.
હા યાર જુનાગઢ આવવાનું તો બહુ મન છે પણ આજુ નઈ વરસાદ વરસાદ હોય તો જુનાગઢ માં મજા.
હા એજ ને કે અત્યારે જુનાગઢને દાતા જવાની મા. અલગ જ ભ
હા તો આપડા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં મેસેજ નાખ્યો એટલે આપે જે જે માણસો ભેગા થાય એ પ્રમાણે. જાઉં મજા કરીએ.
તો તમારે એ ટાઈમે પાછું હૃદય જ છે?
એ તો આપડે પાંચ છ દિવસ નું લીવ લઈ લે વાળા આપી શ એવું. કોઈ હોય ને એમાં.
તો વધારે સારું તો તમને ટાઈમ દડે સમય કજો નને એ તો બધ ફ્રેન્ડ સર્કલ ને તો આપડે ચસ કરને હું.
હા કેમ કે ફ્રેન્ડ સર્કલ આપડું હોય તો દરેક મજા વધારે આવે મજા આવે આપડે રખડવાનીને.
હા એજ ને આપડે બધા હોય ફ્રેન્ડ તો બધા આપડ ગમે એટલા રખડી હકીએ.
હા એટલે તમને તમે જ જો આપડે કેટલા વર્ષથી આપડે ભેગા નથી આપડા કેટલા ફ્રેન્ડ સર્કલ બાર છે. બધ નોકરી કર બધા ભણે છે બધા કઈક ઘરની એવી પરિસ્થિતિ છે એના લીધે કઈક કામમાં લાગી ગયા છે.
હા એ જ ને અમુક અમુકને. જોબ ના મળે ત્યારથી હવે ખેતી માં આવી ગયા.
હા એમાં જ ને આપડે કૈલાસ કરીને છોકરો તો આપણા ભેગું ભણતો હો અત્યારે બચારક ની પરિસ્થિતિ એવી છે કે અને ખેતી કરવી પડે છે.
હા એજ ને અત્યારે એ અલગ અલગ ધંધા તો ગમે એ જોબ તૉ ગોતવી પડે.
ઓકે એ બધા આપણે ટ્રસ્ટમાં તો છે એટલે વાંધો નહીં આવે આપણે ગ્રુપમાં મેસેજ નાખ્યો એટલે ઘણા ય રાજી થાય આવવા માટે. કેમ કે જુનાગઢમાં જયારે વરસાદ હોય ને ત્યારે જ મજા છે અલગ.
હા અત્યારે જ મજા હોય ને ચોમાસામાં.
હા એટલે ને એટલે આપડે નક્કી કરી નાખીએ એકવાર પ્લાન બનાવીએ બધા ભેરા મળીને, પછી જાય ગી ચઢવા.
હા અત્યારે ઝીનોઝીનો વરસાદ આવતો હોય ને ત્યાં ઉપર ચડતા હોય ને એ મજા અલગ જ આવી.
હા યાર ઓલા નગીના નાઢોરે અને પછી આપડે ઓલું ટોપ ઉપર કીશો દાતા. હા જો નવનાથ ધુણે ને ના મારી જવાની બહુ કેમ કે લાસ્ટ ટાઈમમાં આવ્યો હતો ને ત્યારે હું ના ચડ્યો હતો મને બહુ મજા આવી.
હ પાછું એ પાછું આમ એવું પ્લેસ છે ને કે ત્યાં પાછુ પગથિયા નથી ને આપણે જવાનું હોય ને મજા આવે
હા આપડે હાથે ચડવાનું એ ટેકરી ઉપર ચડવાનું બહુ મજા મજા આવે કેમ કે નવો નવો એસપિરયસ હોયને મજા આવે
હા એજ ને નવો નવો એક્સપિરિયન્સ થતો નવું નવું જોવા દડે
હા એમ જ નહી કેમ કે બધા ભેગા મળીને જાવ ને તો કે મજા ઓર આવશે કેમ કે જો આપણે કેટલા સમય થી મળ્યા નથી ને બધા એક સાથે ભેગા મળી ને જાઉં ને આપડે રખડવાની ને ફરવાની બહુ મજા આવશે
હા એ જ ને આપડે એવું હશે તો આમુ આમાં કોલેજમાં છે એટલે એ બધા તો હજી ફ્રેન્ડમાં આવામાં એને હજી થોડીક તકલીફ રહીએટલે આપડે કઈક એક દિવસ કરીને જશું શનિ રવિ આવી.
હા એ તો જેમ અનુકૂળ લાગે જેમ કે બધાને દિવસો જેમ હોય એ પ્રમાણે જાંચું, તેમ એ તો બધાને આપડે કેશું એટલે બધા લઈ લેશે પાંચ છ દિવસ નું લેવ ને એવું બધું.
હા એવી રીતેનો પ્લાન કરીએ તો કઈક ભેગું થાય તો આપડે બધા જઈ શકીયૅ. હા જુનાગઢ પાસે આવીએ એટલે આપડે એક બે દી રખડીે ને આપડે મજાય નો આવે એટલે આપડે પાંચ છ દી હોય તો મજા આવે અલગ
હા, હા એમજ ને પાંચ છ દિવસ હોય એટલે આપણે રખડવાનીને મજા આવે આમ જુનાગઢ માં કઈ એવું થડું છે કે ગિરનારજ છે આપ સકરબાગ છે ઘણું બધું
હા, એજ ને વિલંગમ હમણાં પણ પાણી ભરાયઈ જશે તો વધારે મજાની.
હામે ને કેમકે વરસાદ હા કેમકે વરસાદની સિઝનમાં ને જટાશંકર જવાની મજા છે ને એક અલગ છે જય ભાઈ.
હા એ આપણે હે ને ગીરના જૂની પાસ આવીએને તો અહીયા નાતા નાતાં હોયને તો વધારે મજા આવે
હા એમ જ ને
સીડી તો પાછી ત્યાં થી જ આવે
હા જૂની સીડી પર ના જાય આપડે જાય ત્યારે નવી સીડી ચડશો પણ ઉતરવા ત્યારે
જુની શેડી હતું હા એજ કરાય આપડે એ પ્લાન માં જોરદાર મજા આવે એવું તે
હા કેમકે વરસાદ આવે ને તો ના નાહવા ની ને બધી બહુ મજા આવે કેમ કે જટા ના અંદર ત્યાં
હા એક જ ઝરણા નુ પાણી આવતું હોય એ પાછુ શુદ્ધ પાણી હોય
પણ અનુકૂળ પાણી હોય છે
હા બે ત્રણ વરસાદ થયા એટલે એ સાફ પાણી થઈ ગયું હોય.
હા એમ જ ને મજા બહુ આવશે કઈ વાંધો નઈ હાલો ને તો આપણે ગ્રુપમાં મેસેજ નાખ્યો એટલે આપડા માણસો જે પ્રમાણે ભેગા થાય એ પ્રમાણે આપણે જાશું.
હા તો એમ કહીશુ તમ તમારે મને કોલ કરીજોને મેસેજ કરી દેજો ને.
હાલો નહી હું ગ્રુપ માં મેસેજ કરી દઈશ.
હા તો કઈ વાંધો નઇ તમ તમારે મને મેસેજ કરજો પછી આપડે એવું હોય તો લેવું ન કઈક કશું.
હા એ તો હું કંપનીમાં વાત કરે લે એટલે વાંધો નહી આવે એમ તો કંપની વાળા આપશે રજા
હા તમારે તો કંપનીમાં વાંધો ના હોયાઈ આરે તો હોસ્પિટલ જવાનું હોય એટલે આરે તો પૂછવું પડે
તમે પૂછી લેજો ને યાર આપડે કેટલા સમય પછી બધા ભેગા થાવુ હું તમે એટલું ન કરી શકો
ના ના એતો થઈ જતો જ હશે પણ તમે થોડોક વેલો મેસેજ કરીજે ને એટલે આમ લીવ લે વાંધો નો આવે.
હા હા એ તો આપણે મેસેજ તો આપણે અઠવાડિયા પેલા જ કરી દે એટલે કેમ કે અઠવાડિયા પેલા કર દે ને તો બધાને જે પૂછવું. સાહેબ નેને જે હોયને પૂછવું હોય તો વાંધો નો આવે એમ
હા એજ ને ટાઈમમાં એડજેસ્ટ થાય ને
હ હા એમ બધાનો ટાઈમે એક હરખો હોય તો વધારે વાંધો ના આવે કેમ કે